હલો.
હા બોલો.
હમ્મ હુ છું કઉ છુ. તમારી પાછળથી છે ને થોડોક અવાજ આવે છે પવન નો કે કંઈક કસાનો થોડીક સા થી વાળી જગ્યા પર જાઓ ને થોડા.
એક સેકન્ડ ઉભારો.
હા.
જો હવે આવે છે અવાજ.
ના હવે નથી આવતો તો
ર તો ખુબ જ સરસ વાત થઈ એકદમ મજામાં આવે તો બિલકુલ
અને સુું ચાલે
બસ જોન ચાલેછે
બરાબર તો ચલો ને આજે આપડે પરિવાર વિશે વાત કરીએ ખુબ જ આમ સુંદર વિષય છે મારી જોડે.
તો ચાલો કરીએ.
હા તો પરિવારમાં છે ને આમ દરેક માણસ નું જીવન છે ને એનું મહત્વનો આમ ભાગ હોય છે.
જરૂર બિકુલ બિલકુલ ને પરિવારથી પ્રેમ સંભળ અને સંસ્કાર બન્ને મળે છે.
બિલકુલ અને નાના નાના બાળકો ન છે ને પેલો અભ્યાસ પણ પરિવાર માંથી સરું થાય છે.
એકદમ સાચી અને નાના બાળકોનું હલો આ તો નેટવર્ક ગતું અવાજ આવે છે.
હલો હા આયો આયો હલો હલો.
હા આવ્યો એકદમ આવ્યો હા તો તમે શું નાના બાળકોની વાત કરી હા તો ઘરના મોટા લોકોને પણ બાળકો સાથે સારી રીતે એકદમ માર્ગદર્શન આપવા જોઈએ.
બિલકુલ ને પરિવારમાં છે ને દરેક વ્યક્તિની અલગ જ એમ જવાબદારી હોય છે હ.
એકદમ સાચી વાત મારે પણ બહુ જ છે અને બધાનું પોતાનું કામ ઈમાનદારીથી કરે તો ઘર સારી રીતે ચાલે.
બિલકુલ. અને ઘરમાં જ એકબીજા સાથે વાત કરી ખુબ જ અગત્યની છે.
એકદમ સાચીવાત અને વાત કરવાથી
હા તો હલો નેટ બહુ જતું રહેે છે આજકાલને.
હેલો હા આવ્યું આવ્યું નીટ આવ
હા નેટ આઈ ગયો હ તો વાત કરવાથી શું
સમજણ વધે છે અને એકદમ ઘેર સમાજ પણ ઓછો થઈ જાય છે પરિવાર વચ્ચે
બિલકુલ અને પરિવારમાં પ્રેમ હોય ને તો મુશ્કેલ સમય પણ સારી રીતે આમ લાગે છે હ
એકદમ ખરી વાત કહી તમે એકતા પરિવારની સૌથી મોટી તાકાત છે
હા અને એટલે તો કહેવાય કે નાના બાળકો છે ને મોટા લોકો પાસેથી આમ ઘણી સારી વાત શીખે છે હો.
બિલકુલ ને જેમ કે જુઓ કે વિનમ્રતા સત્ય બોલવું અને મોટાનું સન્માન કરો.
બિલકુલ અને પરિવારમાં તો છે તહેવારો નો પણ આમ આનંદ ઉઠી આમ ઉઠ જવાય આમ કેવાય ને કેમ આનંદ લેવાય.
હા એ તો બહુ જ ઉઠી જાય છે અને તહેવાર થી બધા
તહેવારથી બધા એક સાથે મળે છે જેનાથી તેમાં વચ્ચે પ્રેમ અને બધું વધી જાય છે
બિલકુલ દિવાળી ઉત્તરાયણ અને નવરાત્રી જેવા તહેવારો છે ને ઘરમાં ઉત્સાહ લાવે છે હ
ઘરની સાફ સફાઈ પણ બહુ જરૂરી હોય છે.
બિલકુલ અને આમ કેવાય ને કે ઘણા ઘરમાં તો છે ને સ્વાદિષ્ટ જમવાનું પણ બને છે.
એકદમ સાચી વાત ને બધા એક સાથે બેસીને ભોજન કરે તે સારી પરંપરા છે.
બિલકુલ અને ઘરમાં મોટા લોકોની છે ને સલાહ ઘણી ઉપયોગી હોય છે.
હા એ તો એકદમ સાચું છે ને તેમના અનુભવ થી ઘણું શીખવા મળે છે.
બિલકુલ અને પરિવારમાં જો નાના બાળકોને એમ સારી આદતો શીખવાડવામાં આવે તો તો ખુબ જ આમ સુંદર આમ એ છે
હા અને સવારે વહેલા ઉઠવાનું પણ એક સારી આદત છે.
બિલકુલ અને સમય નો મહત્વ પણ આમ ઘરમાં સમજાવવામાં આવે તો તો એના જેવી વાત જ અલગ છે
કામ કરવું એ દરેક માટે જરૂરી છે.
બિલકુલ અને પરિવારમાં જો સ્વચ્છતા નુ પણ આમ ધ્યાન રાખવું જ જોઈએ.
હા અને સ્વચ્છ ઘરમાં રહેવું એ સ્વાસ્થ્ય માટે સારું હોય છે.
. બિલકુલ અને ઘરમો કેવાય ને કે આમ ઝાડ અને છોડ અને ફૂલ પણ ઉગાડવામાં આવે તો એ ખૂબ જ આમ સુંદર આમ ધ ર કેવાય.
હા અને બગીચામાં બી આઈ જાય પણ આ તો આથી આ ઘરનું વાતાવરણ પણ એકદમ સુંદર બને છે.
બિલકુલ અને પરિવારમાં જો દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે. તો તો ખુબ જ આમ સારું છે.
હા એકદમ સાથીઓને મદદ કરવાથી પ્રેમ વધે છે.
થી, બીમાર પડે. તો બધા તેની સંભાળ પણ રાખે છે, એ ખૂબજ આમ સારી આદત છે.
હા, અને આ પરિવારની ખાસિયત છે.
બિલકુલ, અને ઘરમા જો નાના બાળકો આમ રમતા હોય. અને બધા જો, ડે એમ ખુશી, થી રેતા હોય. તો, તો આમ એની વાત જ કઈક અલગ, હોય છે.
હા, એકદમ અલગ, વાત ને રમત થી શરીર તંદુરસ્ત રહે છે.
. બિલકુલ, અને અભ્યાસ માટે પણ આમ શાંત જગ્યાની ખૂબજ આમ જરૂરી હોય છે. .
હા, એક તો બહુ સાચી વાત ને ઘરનું શાંત વાતાવરણ એ ધ્યાન વધારે.
બિલકુલ, અને ઘરમા જો પુસ્તકો વાંચવાની આદત પડી જાય. બધા તો એ તો બહજ સારી વાત છે.
હા, એકદમ સાચી વાત ને પુસ્તકોથી નવુ જ્ઞાન પણ મળે છે.
બિલકુલ, અને ઘરમા જો દરેક વસ્તુની આમ યોગ્ય જગ્યાએ મૂકવું આમ મૂકી ને તો એ સારી રીતે આપણને મળી જાય છે, બીજી ફેર
હા, અને આથી ઘર એકદમ વ્યવસ્થિત રહે છે.
બિલકુલ અને બીજલી અને પાણીનો જો બચાવ પણ આમ કેવાય ને, કે કરવો જોઈએ ઘરમાં
હમ, અને આ આદત દેશ માટે પણ સારી છે.
બિલકુલ. અને રસોડામા જો સ્વચ્છતા તો ખૂબ જ અગત્યની છે હ.
હા, અને સ્વસ્થ, ભોજન સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
બિલકુલ અને પરિવારમા જો શાંતિ હોય, તો ઘરનું વાતાવરણ છે. એ પણ આમ સરસ જ, લાગે છે.
હા, અને શાતિથી બધા ખુશીથી રહે છે.
બિલકુલ અને ઘરમા જો વૃદ્ધ લોકોનું સન્માન કરવું જ જોઈએ દ એક એક, વ્યક્તિને
એકદમ સાચીત, તેમની સેવા પણ કરવા માટે એક સારી વાત છે.
બિલકુલ. અને નાના બાળકોને આમ સારી ભાષા બોલવાની પણ આમ શીખ આપવી જોઈએ. .
હા, અને મીઠા સબંધો એકદમ મજબૂત, બનાવે છે.
બિલકુલ, જેમ કે તમે કીધું કે મીઠા શબ્દો વાપરીયએ તો પરિવારમાં પણ આમ છે, ને આમ કહેવાય ને કે સારું પ્રેમ અને આમ સંબંધિત, એકદમ આપડા સારા રે અને કેવાય ને. આમ નિયમ, પણ પાલન કરવુ જ જોઈએ, જે પરિવારનો જે નિયમ હોય. કે આ સમયે જમી લેવાનુ આ સમયે, બધા જોડે બેસીને વાતો કરવાની અને મીઠા, શબ્દો નો ઉપયોગ કરવો જોઈએ ઘરમાં તો જો
એકદમ સાચી વાત કારણ, કે નિયમથી શિસ્ત બનાય છે.
બિલકુલ અને ઘરમા દરેક વ્યક્તિ એકબીજાનો આદર કરે છે, હા મેન તો એ વાત છે.
એકદમ, સાચી વાત કરના આદર થી સંબંધો, મજબૂત બને છે.
બિલકુલ, અને પરિવારમાં જો હાસ્ય અને આનંદ પણ આમ જરૂરી છે.
હા હ, કારણ કે હસવાથી, મન હલકા થઈ જાય છે.
બિલકુલ અને ઘરમાં સારા સંસ્કારનું પણ બહુ જ મોટું મહત્ત્વ છે.
હા અને સંસ્કારથી સમાજ પણ મજબૂત બને છે.
બિલકુલ અને આ રીતે પરિવાર ન જીવનનો મજબૂત આધાર છે.
હા અને પરિવાર વિના સમાજની કલ્પના પણ મુશ્કેલ છે.
બિલકુલ અને પરિવાર જો સમાજની સૌથી નાની અને એકદમ ગણાય છે,
હમ ગણાય છે, અને આ આપણેે ચર્ચા જે કરીએ ખૂબ જ ગમ્યું તો ચાલો હવે આગળ ચર્ચા કરીએ.
હા બિલકુલ અને સોસાયટીથી છે, ને ગામ અને શહેર નો વિકાસ થાય છે. જો.
હા અને આ રીતે પરિવારથી દેશ સુધીનો સંબંધ જોડાય છે.
બિલકુલ અને ઘરમાં જો શિસ્ત હોવી છે, ને ખૂબ જ જરૂરી છે.
હા અને શિષ્ય થી દરેક કામ સરળ બને છે.
બિલકુલ અને સમયનું પાલન કરવું પણ આમ સારી આદત છે. હ
કારણ કે સમયનું મહત્ત્વ દરેક ઉંમરમાં હોય છે.
બિલકુલ અને ઘરમાં જો બધા એકબીજા સાથે નમ્રતાથી બોલે. છે નહી એ ક ન જાય છે.
હા અને મીઠા શબ્દોથી તો પ્રેમ પણ વધે છે.
બિલકુલ અને ક્રોધ કરતા શાંતિ વધુ સારી ગણાય છે.
હ અને શાંતિથી ઘણી મુશ્કેલીઓનું ઉકેલ પણ મળી શકે છે.
બિલકુલ અને ઘરમાં છે, ને સફાઈ તો રોજ કરવી જ જોઈએ.
હા કારણ કે સ્વચ્છ ઘરમાં રોગની શક્યતા એકદમ ઓછી થઈ જાય છે.
બિલકુલ અને રસોડું પણ છે, ને સ્વચ્છ જ હોવું જોઈએ. જો
હા એ તો બહુ સાચીત કારણ કે રસોડા પર રસોઈ બનાવવામાં આવે ને તેનાથી સ્વચ્છ હોય તો ભોજન સારું રહે છે.
બિલકુલ અને પાણીનો ઉપયોગ છે, યોગ્ય માત્રામાં જ કરવો જોઈએ તેનો બગાડ નો થાય.
હા એ તો ખુબ જ જરૂરી છે, પાણી બચાવવું દરેકની જવાબદારી છે.
અને મેન તો છે, ને વીજળીનો પણ છે, ને બચાવ કરવો જોઈએ.
હમ્મ એકદમ જરૂર ના હોય. ત્યારે લાાઈટ અને પંખાઓ કેમ ચાલુ કરવો આપણેે?
એજ ને. અને ઘરમાં ઝાડ અને છોડ ઉગાડવાથી જ ને હરિયાલી પણ વધે છે.
હા અને હરિયાલી તો હોવી જ જોઈએ. તેનાથી હવા પણ સારી રહે છે.
અને પરિવારમાં પુસ્તકોનું પણ મહત્વ ખૂબ જ છે.
હા પુસ્તક વાંચવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
બિલકુલ અને મને છે. ને આજે તમારી જોડે આ વિષય પર ચર્ચા કરીને ખુબ જ આનંદ આવ્યો
હા મને પણ આનંદ આવ્યો. વચ્ચે-વચ્ચે નેટવર્કનો ઇસ્યુ થતો હતો પણ મજા આવી ગઈ.
હા એજએજ પણ વાંધો ને આપડે બીજ જી વાર પ્રયત્ન કરીશું કે આપડું નેટ ના જાય બરાબર છે. આપડે ચોક્કસ બીજા કોઈ વિષય પર આપણે વાત કરીશું
જરૂર, જરૂર,